શું કરો સો?
કઈ ની દવાખાના માં આવેલી. લો
કેમ શું થયું?
તબિયત થોડી ખરાબ થઈ ગયલી એટલે.
એવું કે આજકાલ તો બીમારીઓ ઊભો વધવા લાગી ગયેલી સે એટલે નાની નાની બીમારીઓથી હમણાં મોટી મોટી બીમારીઓ વધવા લાગી ગયેલી સે એટલે આપડે તો હમણાં આપણું શરીર નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
અને ગામડાઓમાં પણ હમણાં તો કેટલીક જગ્યાએ તો નાની મોટી બીમારીઓમાં શરદી ખાંસી ઉધરસ કે પગનો દુખાવો જેવી વગેરે પ્રકારની બીમારીઓથી હમણાં ઘણા લોકો પીડાતા શે પરંતુ આપણા આજુબાજુ સ્વચ્છતા રાખવી જોઈએ. આરોગ્ય નું ખાસ ધ્યાન રાખ વુ જોઈએ જેથી આપણે બીમારીથી દૂર રહી શકીએ.
હા તમારી વાત સાચી છે આજના સમયમાં તો લોકો પોતાની સેહત ન ધ્યાન જ નથી રાખતા અને બજારમાં જઈને જે તે ખાઈ આવતા હોય છે પરંતુ આપણે બહારનું ખાવાનું ટાળવું જોઈએ કેમકે બહારનું ખાવાથી આપણને શરીરને ખૂબ જ નુકસાન થાય છે જેથી આપણે બીમાર પડી શકીએ અને આપણને અલગ અલગ પ્રકારની બીમારીઓ થતી હોય છે ઘરનું ખાવાનું ખાવાનું રાખવું જોઈએ જેથી આપણનું શરીર પણ સ્વસ્થ રહે અને આપણને પૈસા પણ ન બગડે. અને હાલના સમયમાં તો જોઈએ કે કેટલીક મોટી મોટી બીમારો માટે પૈસા પણ હોતા નથી.
હા તમારી વાત એકદમ બરાબર સે કારણ કે જો આપણે બહારનું ખાઈએ તો એમાં ઘણી બધી મસાલાઓ હોય સે ને કેટલાક કલર ફ્રૂટ નાખવામાં આવતા હોય સે જે આપણના શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. કારણ કે આપણને આપણે થોડાક સ્વાદ માટે આપણે બહારનું ખાય છે પરંતુ એ આપણા શરીરને ખુબ જ નુકસાનકારક હોય સે આપણને આપણા ઘર નું પૌષ્ટિક આહાર જ ખાવા જોઈએ જેથી આપણું તંદુરસ્ત રહીએ અને આપણે આપણું શરીર પણ સ્વસ્થ જેનાથી આપણે રોગ પણ થઈ નથી શકતો કારણ કે આપણે જે બહારની વસ્તુ ખાઈ એમાં ખબર નય કેવી કેમિકલ વાળી વસ્તુ વાપરતા હોય સે કેવા મસાલા વાપરતા હોય સે ક્યારેક બગડેલી વસ્તુ પણ આપણને આપી દેતા હોય સે. આપણને તો ખબર પણ પડી નથી શકતી પરંતુ જયારે આપણે બીમાર પડીએ તો જ આપણને ખ્યાલ આવતો હોય છે એના કારણે આપણને વધારે બીમારી પણ થઈ જતા હોય સે એટલે આપણે બહારનું ખાવાનું ટાળવું જ જોઈએ.
હા તમારી વાત સાચી છે. આજના સમયમાં લોકો પોતાની સેહત નું ધ્યાન રાખતા જ નથી અને કસરત દોડવા જવાનું બહાર ફરવા જવાનું એવા કોઈ પણ પ્રકારના કાર્ય કર નથી જેથી તેઓ બીમાર પડતા હોય છે અને તેના કારણે તેમને કેટલાક પૈસાઓ પણ દવાખાનામાં જઈને બગાડતા હોય છે. તેથી આપણને રોજબરોજ કસરત કરવા જોઈએ સ્વચ્છ અને ધોયેલા કપડા પહેરવા જોઈએ રોજે નાહવું જોઈએ અને કેટલાક લોકો તો એવા હોય છે કે તેઓ ધોઈલા કપડા પેરતા નથી જેથી તેઓ બીમાર પડી જતા હોય છે. તેથી આપને બીમાર ન પડીએ અને આપણા પૈસા પણ બચાવીએ
હ કારણ કે બીમાર પડીએ તો આપણો ખર્ચો પણ વધી જતો હોય છે એટલે આપણે આપણા શરીરનું તો ધ્યાન રાખવું જોઈએ સાથે સાથે આપણા ઘરનું આજુબાજુ આંગણાઓમાં કચરો હોય તો કચરો હોય તો કચરા પેટીમાં કચરો નાખવો જોઈએ અને અ વગેરે પ્રકારના કાર્યક્રમોમાં ભાગ ભજવવા જોઈએ તેમજ કચરો હોય તો કચરા પેટીમાં નાખવું જોઈએ નિયમોનું પાલન કરવું જોઈએ સામ સામે આવતા હોય તો કચરોને આપણે કચરા પેટીમાં નાખવું જોઈએ આપડા ગામડાઓમાં રહેલા ગ્રામડાઓમાં રહેલા આગેવાનો દ્વારા આપણે સમયસર નિયમોનું પાલન કરવું જોઈએ, કારણ કે ગામડાઓમાં જે પણ અ બીમારી થાય તો તેના દ્વારા બીમાર થાય તો તેના દ્વારા અ
હા તમારી વાત સાચી છે, ગામડાઓમાં તો કેટલાક ઔષધિ અને કેટલાક વૈદો પણ હોય છે જે આપણને કુદરતી રીતે અને જંગલોમાં જઈ કેટલીક ઔષધિઓ પણ આપતા હોય છે, જેથી આપણને ખુબ જ સરળતા થી તેનો સારવાર થઈ શકે અને આવી નાની નાની બીમારીઓ થાય તો આપણે દવાખાનામાં જવાની જગ્યાએ આવી ઔષધિ દ્વારા જ તેનો ઉપાય કરવો જોઈએ કેમકે આવા ઔષધિનો ઉપાય કરવાથી આપણને કોઈ પણ પ્રકારની હાનિ કે તેનો બીજો દુરપયોગ થતો નથી અને આપણા શરીર પર તેની માઠી અસર પણ થતી નથી, જ્યારે આપણે દવાખાનામાં જઈને તેની દવાઓ પીતા હોય તો તેનાથી આપણને કેટલીક બીમારીઓ પણ થતી હોય છે અને તેની માઠી અસર પણ થાય છે જેમ કે વાળ ખરવા, એને શરીરનું વજન વધી જવું, ફૂલી જવું, જેવી કેટલીક બીમારીઓ અને કેટલીક માઠી અસરો પણ થાય છે તેથી આપણે આવી દવાઓનો ઉપયોગ કરવો ન જોઈએ અને આપણે આ વેદ દ્વારા જ આપણને ઔષધિ દ્વારા આપણે શરીર ની સારવાર કરવી જોઈએ.
હ, આપણને જો નાની મોટી બીમારીઓ થાય તો આપણે તેનો ઘરેલુ ઉપચાર પણ કરી શકતા હોય છે એટલે આપણને જો બીમાર નાની મોટી બીમારીઓ થાય તો આપણે આપણા વડીલોની સલાહ લેવી જોઈએ જેમાં આપણને ખાાસી ખાસી થાય તો આપણને મીઠું ગરમ પાણીમાં નાખીને ને થોડું હળદર નાખીને એને પી પીવું જોઈએ જેથી આપડી ખાંસી પણ દૂર થઈ શકતી હોય છે, જો આપણને ચામડીના એવા રોગા થતા હોય તો તેને આપણને લીમડા પાંદડાઓ લઈને ગરમ પાણીમાં સ્નાન કરવું જોઈએ જેથી આપણા શરીર પર જે પણ રોગ થતો હોય એને આપણે દૂર કરી શકતા હોય છે, અને આપણને દરરોજ સ્નાન કરવું જોઈએ, આપણા નખો સમયસર કાપવું જોઈએ, ગંદકી રાખવી ન જોઈએ, આપર્ણૅ ચોખા કપડાં પહેરવા જોઈએ, અને પૌષ્ટિક આહાર નું ખાવું જોઈએ પૌષ્ટિક આહારો ખાવા જોઈએ, બહારનું ખાવું ટાળવું જોઈએ, તેમજ અનેક પ્રકારના નિયમોનું પાલન કરવું જોઈએ જેથી આપણે સ્વસ્થ રહી શકતા હોઈ છે.
બીમાર ના રહે ન રહેવા માટે આપણે હંમેશા સ્વચ્છ રાખવી જોઈએ, અને આપણે આજુબાજુ પણ આપણે સ્વચ્છતા રાખવી જોઈએ જેથી આપણને કોઈ પણ પ્રકારનો રોગ ન ફેલાય અને જો કોઈ વ્યક્તિ નો ખાસી સર ધી જેવા રોગ થતા હોય તો આપણે ત્યાંથી દૂર રહેવું જોઈએ કેમ કે એ ચેપી રોગો હોય છે જેથી આપણને પણ એ રોગ થઈ જતા હોય છે એટલે એવા લોકોથી આપણે દૂર રહેવું જોઈએ, અને આપણે ઘરની આજુબાજુ જો કચરો હોય તો એને પણ સાફ કરવો જોઈએ કરવો જોઈએ કેમકે ચોમાસા દરમિયાન કે કેટલીક ઋતુઓમાં ત્યાં મચ્છરો પેદા થઈને આપણને ડેન્ગ્યુ, મલેરિયા જેવી મોટી મોટી બીમારીઓ થવું થઈ જતી હોય છે, જેથી આપણે સ્વચતા રાખવી જોઈએ અને સ્વચતા રાખ એ તો આપણે ક્યારેય બીમાર ન પડી શકીએ.
હા તમારી વાત એકદમ બરાબર છે, કારણ કે આપણે જો સ્વચ્છતા રાખીશું તો જ આપડું આપણે શરીર કે ચોખ્ખું ચોખ્ખું રહીશું આપણે ચોખ્ખા રહીશું તો જ આપણે બીજાને સ્વસ્થ રાખવા માટે આપણે ઉત પ્રેરણા આપી શકીશું, કારણ કે આપણે જો બીમાર પડી જઈએ તો આપને આપણેને જ નુકસાન થતું હોય છે તેથી આપણે સ્વસ્થતા રાખવી જોઈએ, અને આપણા ઘરે પાણીનો પણ સદ ઉપયોગ કરવા જોઈએ ગંદા પાણી ગંદા પાણીનો આપણે દુરપયોગ ઉપયોગ કરવો જોઈએ નહી, અન ચોખ્ખું પાણી પીવું જોઈએ, પાણી જો ગંદુ હોય તો એનાથી મેં મચ્છરો પણ ફેલાતા હોય છે જેથી આપણને નાની મોટી બીમારીઓ થતી હોય છે જેમાં હાથી પગો થવાની શક્યતા હોય છે એટલે આપણે પણ ગંદુ પાણીનો ઉપયોગ કરવા જોઈએ નહી એનો નિકાલ સમયસર કરવો જોઈએ આપડા ગામડાઓમાં એવા કાર્યક્રમો પણ કરવા જોઈએ જેથી લોકોને પ્રેરણા મળે અને આપણા આંગણાઓ અને ગલીઓ પણ સાફ રહે અને ચોખ્ખું રહે, આપડા આજુબાજુ ઘરને કચરો હોય તો કચોરોને પણ કચરા પેટીમાં નાખવા માટે એવા બોર્ડ લગાડવા જોઈએ જેથી લોકો ગમે તા કચરો પણ ફેંકી ના શકે, અને જો કોઈ આવું કચરો બહાર ફેંકતું હોય તો એના પર દંડ પણ ઉઘરાવો ઉઘરાવવો એમ નિયમ લગાડવા નિયમ લગાડવો જોઈએ જેથી લોકોને એનાથી અ એવી સારી સારી એવી બાબત અછર અસર પડી શકતી હોય છે ને એમાં એ લોકોને ખૂબ જ ઉપયોગ થતી હોય છે.
હા તમારી વાત સાચી છે અને આવા આજકાલ તો અલગ અલગ પ્રકારનો કચરો હોય, છે અને એવા અલગ અલગ કચરા માટે અલગ અલગ કચરા પેટીઓ રાખવી જોઈએ જેથી લીલો કચરો લીલા કચરા પેટીમાં જ રહી, અને પ્લાસ્ટિક નો કચરો એ બીજી કચરા પેટીમાં જ નાખાય, જેથી તેનો પણ સારી રીતે નિકાલ થઈ શકે, અને હાલના સમયમાં તો આપણે જોઈ જ છે કે કેટલાક આજકાલના નાના બાળકો તો નાના મોબાઈલ મોબાઈલ લઈને આખી રાત જાગતા રહે છે, અને તેઓ સારી રીતે ઊંઘી શકતા નથી તેથી આપણે નિયમિત રીતે જલ્દી ઊંધી જવું જોઈએ અને સવારે વહેલી ઉઠવું જોઈએ, ઉઠીને આપણે કસરત આવી, યોગ આવું કરવું જોઈએ જેથી આપણે સ્વાસ્થ્ય સારું રહે. અને આપણે બીમાર ના પડે તેની આપણે ખાસ કાળજી રાખવી જોઈએ.
હ તમારી વાત બરાબર છે કારણ કે જે આપણે લીલો કચરો કે પ્લાસ્ટિક કે આવું બધું બહાર ફેંકીએ તો એ ગાય ખાઈ જતી હોય છે જેથી ગાયને પણ નુકસાન થતું હોય છે અને એને રોગ થવાનું શક્યતા વધી જતી હોય છે. તેથી આપણે એવું બધું કચરો બહાર નાખવો ન જોઈએ, આપણે આપડ શરીર નું સ્વસ્થ રાખવું જોઈએ, આપણા ગામડા ઉપ પ્રેરણા આપવી જોઈએ, કાર્યક્રમો કરવા જોઈએ.